હ જ કશ કેમ છ.
બસ હું મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું. આજે આપડે ઘણા દિવસ પછી વાત કરી રહ્યા છીએ તો આજે આપડે કઈ સરસ વિષય ઉપર વા. બાત કરીએ.
હા હા જરૂરથી જો ને આજે હવે રજાઓ હવે સ્કૂલ ની પતવા આવી. શ છે કે મારા છોકરાઓ મવી જોવાની બ જ રા જીદ કરી. તો કારણ કે હવે ફરીથી સ્કૂલ પાછી ઓપન થવાની છે તો. કે હવે ટાઈમ નહી મળશે એટલે હવે જે એક મવી જોઈને આવવાનું છે તો હવે. બાળકો પ્રમાણે જે પણ મુૂવી આવે છે. તો બાળકોને પણ બહુ રસ આવે છે અને એનાથી એ લોકો શીખે પણ છે તો હું આજે એ લોકો. અનેને મૂવી જોડાાવવા લઈ જવાની છું.
એ તો બહુ સરસ વિચાર છે. ફિલ્મો મનોરંજનનું એક લોકપ્રિય અને શક્તિશાળી માધ્યમ છે આજના સમય સમયમાં બાળકો, યુવાનો અને વડીલો સૌ ફિલ્મો જોવાનું પસંદ કરે છે.
ફ
માટે મનોરંજન નો એક મહત્વ સાધન અ છે. કેનાથી આપણે જોઈએ તો બધા જ આપણા સમાજમાં પણ જે એટલે કોઈ પણ કરીતિઓ. મતલબ પ્રતિબિંબ આપે છે, આપણને કેટલી બધી વસ્તુ એનાથી. અવ શીખવા મળે છે, રાજનીતિક પછી અ બુદ્ધિ તરીકે મનોરંજન જોઈએ, તો ફિલ્મોમાં પણ કેટલી બધી ટાઈપની અલગ અલગ. હોય છે મનોરંજન માટે જોઈએ તો જેમ કે કોમેડી ફિલ્મ, એક્શન ફિલ્મ રોમન્ટિક, ફિલ્મ અ ફિલ્મ સોરી એટલી સારી હોય છે કે આપણા આપણા. પણ એ બહુ જ સારી રીતે પ્રભાવિત અ પ્રભાવ પડે છે.
એકદમ સાચી વાત છે તમારી ફિલ્મો લોકો સુધ વિવિધ સંદેશાઓ પહોંચાડવાનું કાર્ય કરે છે, ફિલ્મો દ્વારા શિક્ષણ સંસ્કૃતિ અને ઇતિહાસ વિશે માહિતી મળે છે, ઘણી પ્રેરણાદાયક ફિલ્મો લોકો લોકોને જીવનમાં આગળ વધવાની હિંમત આપે છે. દેશભક્તિ આધારિત ફિલ્મો રાષ્ટ્ર પ્રેમની ભાવના જગાવે છે.
બિલકુલ સાચું કહો છો તમે બધી જ પ્રકારની ફિલ્મો જોવા છે, જેમ કે દેશભક્તિ તમે કીધું એમ જમ એનાથી પણ આપણને કેટલી બધી આપડા જે પેલા જે દેશભક્ત થઈ રહ્યા અને જે લોકોએ આપણે આપણને આઝાદી પ્રાપ્ત કરવા માટે અ સંઘર્ષ
આપણે એ સંઘર્ષ જોઈ શકીએ છીએ. અને અનુભવ કરી શ આજ જાણકાર માટે. પણ આવ્યા બધાની સારા સંદેશ એવી ફિલ્મો બઉ જ જરૂરી છે અને તમે જોયું હશે કે અ હસવું એ માણસ ન પણ બો જરૂરી છે તણાવથી મુક્ત મુક્તિ પામવા માટે તો હશ અ હસવા માટે પણ જે કોમેડી ફિલ્મ્સને એવું બધું આવે છે તો કોમેડી ફિલ્મ્સ અ થી પણ આપણે બઉ બધું અ શીખવા મળે છે કે અ જો કેટ એટલા બધા હમણાં તો બીજા પણ પ્લેટફોર્મ છે જેના કોમે આપડે જોઈએ અને કોમેડી ફિલ્મ જોઈને કેટલા લોકો મતલબ અમ બધાની જીવન એ એટલું વ્યસ્ત છે કે એ લોકોને એના જીવનમાં થોડા હસવા માટે અ કોને કોઈ એવું બહાનું જોઈએ તો આ કોમેડી ફિલ્મ એનું બહુ સારું માન
એકદમ સાચી વાત છે તમારી. અને આ ફિલ્મો દ્વારા આપણને વિવિધ ભાષાઓ અને પરંપરાઓ વિશે જાણકાર રી મળે છે, ફિલ્મ ઉદ્યોગ ઘણા લોકોને રોજગારી પણ આપે છે. ફિલ્મોને કેટલીક નકારાત્મક અસરો પણ જોવા મળે છે, હિંસક દ્રશ્ય ધરાવતી ફિલ્મો યુવાનો પર ખરાબ અસર કરી શકે કેટલાક લોકો ફિલ્મોના પાત્રો નો અંત અનુસરણ કરવા લાગે છે.
એ તો બિલકુલ સાચું કીધું કે કોઈ પણ અ ભાષા પહેલું હોય. તો આપડે જોઈ શકીએ છેએ કે ના અ અ જેમાં જે કિરદાર આવે છે. કોઈ પણ એવી ભૂમિકા પણ ભજવે જ્યારે બાળકો અને મોટા. નઈ યુવાનીઓના અ ઉ મગજ પર અસર પણ કરે છે એટલે એ તો આપણને સાવધાની રાખીએ. અને પછી અ અ એવી ફિલ્મો જોવી એનો આપણને ચુનાવ કરવો જોઈએ.
હા તમે એકદમ સાચો કહો છો ફિલ્મોને વધુ પડતો શોખ અભ્યાસ અને કામ. અવરોધ ઉભો કરી શકે છે, કેટલીક ફિલ્મો અવાસ્તિક જીવન શૈલીને પ્રોત્સાહન આપે છે, તેના કારણે લોકોમાં ખોટી અપેક્ષાઓ જન્મી શકે છે. નાના બાળકો પર ફિલ્મોની અસર વધુ ઝડપથી થાય છે, તેથી તેમને યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી છે.
એ તો બિલકુલ સાચું કીધું તમે પણ બાળકોની જોતિ અને એમને કોઈ સારું સારી રીતે જેનું આપે છે, ઉદાહરણ કોઈ પણ સારા એક્ઝામ્પલ્સ હોય છે, એવી ફિલ્મો બાળકો માટે જોવા માટે પણ અ બહુ જ સારી હોય છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે બાળકોની અમ બાળકોને અમ કોઈ નવીન જ્ઞાન વૈજ્ઞાનિકથી વિજ્ઞાન થી જોડેલી ઘટનાઓનું જેમાં વિવરણ અમ જોવા મળે છે. એવી બધી જે જ્ઞાનવર્ધક અ જે ફિલ્મો છે, એ બાળકો માટે પણ બઉ સારી હોય શકે છે, જેથી બળ બા પણ પોતાનું અ જ્ઞાન વધાવી શકે.
એકદમ સાચ એ વાત છે તમારી સારી ફિલ્મો વ્યક્તિના વિચારોને સકારાત્મક દિશા આપે છે. અને ફિલ્મો મનોરંજનની સાથે જ જ્ઞાન અને પ્રેરણા પણ આપે છે. સમાજના વિકાસમાં ફિલ્મોનું મહત્વ યોગદાન છે, પરંતુ ફિલ્મોથી પસંદગી સમજદારી પૂર્વક કરવી જોઈએ. ઉપયોગી અને સારા સંદેશવાળી ફિલ્મો જોવાથી વ્યક્તિગત વિકાસ થાય છે. આથી આપણને ફિલ્મોનું સંતુલિત અને યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.
બિલકુલ અ શું કહો છો, તમે અને આપણે જોઈએ કે હીરો હિરોઈન ફિલ્મમાં ત જે અભિનેતા પણ આપણા એમ એ લોકોની જે છવિ છે, એનું પણ લોકો પર અસર થાય છે. લોકોને મનોરંજન ની સાથે સાથે ગીત નૃત્ય એવું બધું બી આપણે ફિલ્મ તો ગીતો અને નૃત્ય એને આપણે અમ ઘરમાં પ્રશ્ર્ન પણ આપણે સાંભળીએ તો એનાથી પણ આપણને બહ સારું લાગે છે, અમ લોકો જે એડવર્ટાઈઝિંગ કરે છે, તેને જોઈએ. જે અને એમની જે
ને આપણે સારો પણ એ કરીએ કે જેનાથી આપણને- અનુભવ મળે કે કોઈ પણ આપડે. જોઈએ અભિનેતા હોય લોકો ને જાગૃત હોય છે, તો એનાથી પણ આપણે અ આપણે એનાથી પણ કોઈ પણ પ્રકારની લઈને આપણા જીવનમાં પણ ફોલો કરીએ છીએ, અને એમને જોઈને પણ કેટલા બધા સારા સકારાત્મક અ રીતોને પણ આપણા જીવનમાં અ ઇમ્પેક્ટ એનું આપણા જીવન પર અસર પડે છે.
તમારી વાત એકદમ સાચી છે, જો આપણે ફિલ્મ જોઈએ તો તેમાંની કેટલાક મીસ આપણેે તેમમાં જ ઘણા બધા શીખીએ છીએ તો કેટલા બધા આપ પોતાનો બગાડ પણ કરીએ છીએ, આપણે આજ યુવાનો પર ઘણા બધા અસર કરી છે.
બિલકુલ અને આપણે જોઈએ તો કેટલીક ફિલ્મો આપણને મહેનત ઈમાનદારી અને સંઘર્ષ નું મહત્વ સમજાવે છે, કેટલી બધી એવી પણ ફિલ્મો છે, જેને જોઈને યુવાનો ના સપના પૂરા કરવા માટે તે એ લોકોને પ્રેરણાદાયક હોય છે, પછી દેશા દેશભક્તિ પર આધારિત જે ફિલ્મો છે, એ જોઈને આ આપણને સમાજના પ્રત્યે પોતાની શું મતલબ હમ્મ, જિમ્મેદારીઓ છે એનું પણ આપણને અ અનુભવ કરાવે છે, તો ફિલ્મોથી આપણે બો બધી વસ્તુઓ આપણને જોવા શીખવા મલે છે, અને ફિલ્મોમાં જે પણ ફિલ્મોના કારણે જે ફેશન ચાલે છે, એ પણ કેટલા બધા લોકો છે એની તેમની જીવનશૈલીમાં અપનાવે છે. અ જેવી ફેશન ચાલતી હોય જેવી પણ ફિલ્મ કલાકારો જેવા કપડા પેહરે છે, જેવી એ લોકોની અ બોલવાની અ અ બોલવાની જેવી રીત હોય છે, એવું અપનાવે છે પછી તેમને અ જીવનશૈ તેમાં જે પણ અનુસરણ કરે છે. કેવી રીતે કોઈ હેલ્થી હેબિટ કાતો કે કોઈ પણ વસ્તુ એનું બધાં જ લોકો હેના અ અનુકરણ કરે છે તોએ એવું છેકે એ સારું પણ હોઈ શકે છે અને ખરાબ પણ હોઈ શકે. કારણ કે કેટલાય બધાં. અ અભિનેતાઓ એ છે એ લોકો અમ જેમ કે ગુટકા પછી હમ. એવા ડ્રિંક એવું બધું એનું પણ પિક્ચરોને જોઈને લોકોમાં યુવાનીઓમાં ખાસ કરીને આ બધી પ્રવૃત્તિ પણ એ લોકો અપનાવે છે, તો સારી પ્રવૃત્તિ આપણને સકારાત્મક જે જીવનશૈલી પર પ્રભાવ પડે એવી શૈલી તો જરૂરથી અપનાવી જોઈએ પરંતુ જે એમાં થી પણ જે નકારાત્મક આપરા પર અસર પડે એવી શૈલી આપણને ફિલ્મોને જોઈને નય અપનાવી જોઈએ,
હું તમારી વાતથી સેહમત છું, જો આ આજના યુવાનો આ ફિલ્મોનું નકલ કરવાનો પ્રયાસ કરે છે, અને તેના કારણે વર્તનમાં નકારાત્મક ફેરફાર આ આવી જાય છે,
બિલકુલ સાચું કહો છો. તો ચાલો પછી આપરે આ મુવી વિશે વાત કરીને બો બધી જાણકારી આપણને મળી અને શીખ્યું કે આપણે ફિલ્મો આપરા ઉપર શું અસર પડે છે, તો હવે ફરીથી કોઈ નવીન બાબતો ઉપર જરૂરથી આપરે ચર્ચા કરીશું. અ આપરે અહીયાં જ વિરામ લઈએ જય શ્રી કૃષ્ણા.
જય શ્રી કૃષ્ણા.